હજય શ્રી કૃષ્ણ કેમ છો
બસ મજા મજા આવે છી આપડે કેલ માટ કિકેટનો ટોપિક લઈશું એના પર થોડી વાતો કરી આપણે.
હલો.
હા બોલો હા.
આજે આપડે તમે જ કહો છ ને હમ.
લોકેટ મા લોક લોકલ માર્કેટ વિશે આપણે થોડી વાતો કરીશું.
હા હા હા.
અમારે અહં પણ લોકલ માર્કેટો છે નાના નાના ત્યાં લગભગ આમ સાડીઓ છે ડ્રેસ છે. અહિયાં થોડું સાડી વિસે વધ વધારે છે અમારે અહીંયા સાડીથી ઘણા બધા અલગ અલગ દેશોમાં જાય બહારના દેશોમાં પણ જાય.
હમ હ હ એટલે બધી હાથ હાથ વણાટની છે કે બધી મશીનરી વર્કની સાડીઓ મળે તમારે ત્યાં
કે બને બધ
અચ્છા અચ્છા હાથ વ. નુ બવ મહત્વ છે. હાલો. એકદમ બારીક હાથ વ હાથ થી કરે. પેલા ગાંધીજીના રેટિયા હતા ને એ ટાઈપનું એ એક મશીન આવે છે ને અ પટોળા સાડી. અને ડિઝાઇન માટેની બાંધણી પટોળાની
હુ.
વિદેશો મા એ બહુ જ મોટી માંગ છે, હા અમે ખરીદી કરીએ છીએ આમ તો હવે તો સાડી પહેરવાનું ઓછું થઈ ગયું છે. પણ પ્રસંગો પાત કે આપણે ઘરે કંઈક ધાર્મિક પ્રસંગ હોય કે કાંઈ, સારા પ્રસંગ હોય લગ્નનો કે ત્યારે અચૂક સાડી લઈએ છીએ, તો કંઈક આપણને નવું લાગે, એમ અને બધાને શું છે વ્યવહાર કરવાના હોય એટલે આપણે હોલસેલ દુકાને જાય તો આપણને ત્યાં વધારે રાહત પડે છે, અત્યારે તો બધું ઓનલાઈન શોપિંગનું થઈ ગયું છે પણ લોકલ માર્કેટની ખરીદી કરવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. કે ત્યાં આપણે જઈએ તો બે દુકાને ફરીને આપણે વસ્તુનો કેવી ક્વૉલિટી છે એના ભાવ શું છે એ આપણે, જાણી શકીએ છીએ અત્યારે તો ડ્રેસનું હોય કે સાડીનું હોય, કે બીજું કોઈ પણ ઘરની આર્ટિફિશિયલ વસ્તુ હોય, ડેકોરેશન માટેની તો એ બધું જ આપણે માર્કેટમાંથી જે ખરીદી કરીએ છીએ ને, એ આપણે જોઈને અને સારી કરીએ છીએ બે વસ્તુ વધારે સારી જોવા મળે છે, આપણને
બરાબર. અમારે જ્યારે લગ્ન પ્રસંગ હોય ને ત્યારે બધા અહીંયા આજુબાજુના ગામડેથી બધા અહીંયા, સાડીઓ ડ્રેસ બધું લેવા આવે અમારે લગ્નમાં બધાને આપવાની હોય ભેટ. લગભગ દસ પંદર સાડી હોય. બધી જે છોકરીઓ હોય એને બધ બધાને ડ્રેસ આપવાના હોય ત્યારે પછી બધા આવી રીતે લોકલ માર્કેટમાંથી જ લાય એટલે થોડું સસ્તું પડે એમ.
અમારે પણ એવું હોય છે કુટુંબ પહેરામણી હોય મોસાળની પેરામણી હોય પછી હલો.
હા.
હા એટલે મોસાળ પહેરામણી હોય કુટુંબ પહેરામણી હોય પછી આપણે બીજા જે એવા રિલેટિવસ હોય કે એને બધા કંઈ ને કંઈ ગિફ્ટ આપતા હોય હવે તો એક નવો ટ્રેન્ડ જ બની ગયો છે કે આપણા ઘરે એક સારો પ્રસંગ હોય તો આપ આપણે એને આપણે યાદગીરી રૂપે કે આપણા ઘરે એક સારો પ્રસંગ હોયની યાદગીરી રૂપે આપણે સામેવાળાને કાંઈ ને કાંઈ ગિફ્ટ આપીએ છીએ આપણે યથાશક્તિ જે કાઇ હોય છે ભગવાનની મૂર્તિ હોય કે કાંઈ બીજું ભગવાનનું વાસણ હોય અથવા તો કાંઈ કપડાં હોય છે. સાડી ડ્રેસ કે ગમે તે અથવા તો બીજું મુખવાસું કે કઈ પણ એટલે આવું બધું માટે હોલસેલ માર્કેટમાં જવું જરૂરી છે અમારે ત્યાં તો બહુ બધી હોલસેલ માર્કેટ છે કપડાની પણ છે વાસણની પણ છે કોઈ દરેક વસ્તુનું છે હોલસેલ માર્કેટ તો એ જ પ્રસંગમાં પ્રસંગોમાં આપણે લેવા જઈએ ત્યારે શું છે એ આપણને થોડું સારું પડે છે અને આપણો વ્યવહાર પણ એ સચવાઈ જાય છે.
મારે એક ચોટા બજાર કરીને અહંયા માર્કેટ છે. એમાં લગભગ બધી બંગડી પાટલા તે બધું જે કટલરી સામાન હોય લગન છે નાનું નાનું તો સામાન હોય. બધું એક જ માર્કેટમાં મળી જે એટલે આપણે સવારે ગયા હોય તો સાંજ સુધીમાં આપણા લગ્નમાં જે જે વસ્તુની જરૂર હોય એ બધી વસ્તુ ત્યાં મળી રહે.
એ સારું પડે આપણેે એટલે આપણે એક જ જગ્યાએ બધી વસ્તુ મળતી હોય તો ત્યાં ત્યાં બે ચાર દુકાન ફરી અને આપણે ત્યાંથી જ વસ્તુ લઈ શકીએ છીએ અને એ આપણને હોલસેલમાં સારું પડે છે. અમે.
ઘણા હશે માર્કેટ અમારે થોડું નાનું પડે સે. એટલે એટલા બધા નથી પણ થોરાક છે.
ઘણા માર્કેટ છે અમારે તો અત્યારે તો કોલેજ સ્ટુડન્ટ માટે બધું નવું નવું વેસ્ટર્ન ડ્રેસ બધા આવતા જતા હોય છે તો દરેક સ્ટેશનની બહાર એક એક માર્કેટ તો હોય જ છે બાકી હોલસેલ માર્કેટ તો બધા બહુ જ જે બધી જ જગ્યાએ જે ડ્રાયફ્રૂટ માર્કેટ છે કપડાનું છે ફ્રૂટનુંું છે શાકભાજીના માર્કેટ છે તો તમે કપડાના તો બહુ જ માર્કેટ છે અમારે તો તમે ત્યાં આગળ જઈને લઓ છો તો તમને એ મજા આવે છે અને તમને બે વસ્તુ તો તમે ક્વૉલિટીને એવું જોઈને લેવ છો તો એ સારું પડે છે તમારે અને તમારે જથ્થાબંધ લેવાનું હોય મોટો વ્યવહાર કરવાનો હોય કે આપણા માટે પણ લેવાનું હોય ઘણા લોકો તો આવી રીતે બહારથી સામાન લઈ આવે હોલસેલમાંથી પછી ઘરે પણ એનું વેચાણ કરે છે. તો એક નાનો આપનો બિઝનેસ ચાલુ થઈ જાય છે જે કહે છે કે લેડીઝ ક્યારેક ફ્રી હોય, તો આવી રીતે હોલસેલ માર્કેટથી થોડી વસ્તુ લઈ આવે, અને દસ પંદર ટકાના પેલાં ડિફરન્સથી લોકો વેચે છે, તો એને પોતાને પણ થોડીક ઇન્ક કમ થાય છે તો લોકલ માર્કેટનું એટલે બહુ જ મહત્ત્વ છે.
આપણા ઘરમાં જે કંઈક ખરીદી કરવાની હોય, વર્ષ દરમિયાન આપણે ત્યાં જઈએ તો આપણે આખા વરસની ખરીદી પણ એક સાથે જ કરેલા આવીએ હોલસેલમાં મળતું હોય એટલે, ઘડી ઘડી જઈને આપણે બધું એક હાથે જ લેતા આવીએ.
અમારે જો દિવાળીમાં અમારું કુટુંબ મોટું રયું ને એટલે દિવાળીમાં લગભગ બધા જ માટે કાંઈક ને કાંઈક લઈને આવવાનું હોય, અને આપણે આપણા ઘર માટે પણ લેવાનું હોય એટલે દિવાળીના ડેકોરેશનનું લાઈટથી માંડીને બધું જ લેવાનું હોય છે, અહ પેલાં પડદા છે, કાપડ છે ટીપાાઈ ઉપર રાખવાના કવર છે બધું જ, બેડશીટ છે, તકિયાના કવર છે બધું દિવાળીમાં તો બદલી જ નાખીએ છીએ, તો એ બધી જ ખરીદી કરવા અને, પ્લસ અમારું કુટુંબ મોટું છે તો બધાને અમે આખા વર્ષમાં તો કઈ આપીએ ન આપીએ અલગ વાત છે પણ, દિવાળીમાં તો સ્પેશિયલ બધાને મા માટે લઈ જ આવવાનું એટલે ત્યારે મારે બહુ મોટી ખરીદી થઈ જાય છે પ્લસ રક્ષાબંધન એવા તહેવાર હોય છે ત્યારે પણ અમારે થોડું દેવા લેવાનું વધારે છે એટલે ત્યારે મારે બહુ ખરીદી થઈ જાય છે.
મેં તો બધું લખી રાખીએ કે ભાઈ આટલું એટલું વસ્તુ લાવવાનું છે. સમય મળે એટલે પાછા ત્યાં ચાલે ગયા તો, લગભગ બપોરે એક વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી સારી એવી ખરીદી થઈ જાય એમાંથી. તો આ બાજુ પાપડ છે મસાલા છે એ બધું પણ ત્યાં લોકલ માર્કેટમાં સારું મળી જાય.
હમ હમ હમ હમ અત્ય્યારે પાછી સિઝન ચાલુ થઈ ગઈ ઘણા લોકો બનાવતા હોય ઘણા લોકોને રેડીમેડ પણ ફાવતું હોય છે તો એ લોકો રેડીમેડ પણ લઈ લે મસાલા છે અથાણા છે બાર મહિનાનું બધું ભેગું કરતા તો એ તમે જનરલ સ્ટોર માંથી લે જનરલ સ્ટોરમાં બધી વસ્તુ મળી જાય. પણ તમે હોલસેલમાંથી લઈ આવો છો તમારે કેમ કે આખા વર્ષનો સામાન ભેગો કરવાનું છે ને, બટેટાની ચીપ્સ છે કે બટેટાની પેલી અહ કતરી છે, ચીવડો બનાવવા માટેનુંને એવું બધું, તો એ તમે હોલસેલમાંથી લ્યોછો તમને એ સારું પડે છે, હવે તો બધા વાર તહેવારને એવું બધું જ ચાલુ થશે થોડા ટાઈમ પછી, તો એમાં તમને એ પણ સારું પડે છે. અથાણાની સિઝન છે તો હમણાં વરસાદ ચાલુ થશે તો, અથાણાને એવું તમારા ઘરમાં હોય તો ક્યારેક તમારે શાકભાજીનો મેળ ન પડે, તો અથાણાની સાથે પણ તમેે ફે પેલાંને અથાણુંને એવું ખાઈ શકો છો ચા બનાવીને, તો આ બધું હોલસેલ માર્કેટમાં આપણને સારું પડે છે, એટલે જ કહે છે ને કે અત્યારે બધું ઓનલાઈન ખરીદી થઈ ગઈ છે પણ તમે ત્યાં જઈને જે ખરીદી કરો તો તમને બે ચાર વસ્તુ વધારે જોવા પણ મળે છે, અને તમારી મનગમતી તે વસ્તુ પણ આવી જાય છે ઓનલાઈનમાં પાછું એવું નથી હોતું.
મારી બેબી તો ત્યાંથી કાપડ પણ બધા ટુકડા મળે તો લઈ આવે એમાંથી સારા સારા ડ્રેસ પહેલાં ડિઝાઇનર પાસે બનાવડાવે, ચણિયા ચોળી બનાવડાવે, એટલે એ બધું થોડું સસ્તું પડી જાય આપણને. બીજું તો અમારે મેરેજ વખતે ચોકલેટો હોય. પાપડ હોય, સેવ હોય એ બધું ડબ્બામાં ભરવાનું હોય. એટલે એ અમને થોડું જથ્થામાં લાવું. તમને અમને લોકલ માર્કેટ માંથી ઘણો ફાયદો થઈ જાય.
હમ્મ. હા મેરેજ પ્રસંગે તો બધું શું છે જમાડવાની લગભગ બધી વસ્તુઓ છે ગ્લાસ થી માંડી ને કરિયાણા થી માંડી શાકભાજી થી માંડી બધી જ લોકો શું છે હોલસેલ માર્કેટમાં જાય છે, લેવા અને એ તો બધું આપણે કોન્ટ્રાક્ટ ઉપર જ આપી દીધું હોય છે, પણ એ જે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ લોકો બધું વસ્તુ વસ્તુ જ લે છે. ને કાંઈ લોકલ દુકાનમાંથી એ લોકો એની ખરીદી નથી કરતા કેમકે એને પણ ઝાઝી વસ્તુ લેવાની છે, બસો પાંચસો માણસની રસોઈનું હોય, તો આટલા બધા એના ગ્લાસ છે એના ટિશ્યુ છે પેપર ડીશ વાટકા ચમ ચી આવું બધું છે. ને લાવવાનું હોય છે, ડિસ્પોઝેબલ તો એ શું છે. ક્યારેક વાસણવાળા મળે તો ઠીક છે. નહી તો એ લોકો ડિસ્પોઝેબલ વધારે વાપરે છે, બર્થ ડેનું કાંઈ પણ હોય તો એ છોકરા માટે બર્થ ડે ગિફ્ટ આપણે કાંઈ લેવાની હોય રિટર્ન ગિફ્ટ લેવાની હોય. તો એ બધું તમને આવી રીતે માર્કેટમાં લોકલ માર્કેટમાં સારું જોવા મળે છે. અમારે તો બો બધી માર્કેટ છે ત્યાં આગળ તો દરેક સ્ટેશન છે જેટલા સ્ટેશન છે દરેક સ્ટેશનની બહાર એક એક માર્કેટ તો છે, જ અને બંને સાઈડ હોય છે ઈસ્ટમાં પણ હોય છે. ને વેસ્ટમાં પણ હોય છે. બે સાઈડ માર્કેટ હોય છે.
બીજું લોકલ માર્કેટમાં તમારે બીજું સારી સારી આઇટમ કઈ મળી શકે એમ.
હલો.
હા લોકલ માર્કેટમાં બીજી સારી આઈટમ કઈ મળી શકે.
વધારે તો લોકલ માર્કેટમાં તો સારું તો શું આપ આપડી જે નાની મોટી અ વસ્તુની જરૂરિયાત હોય એવું બધું મળે રહે છે. તમારા ચપ્પલ છે, શૂઝ છે આવું બધું તો આપણને મળી રહે છે. અને બાકી તો કપડાંને એવું મળે છે. ફેન્સીને વેસ્ટર્નને જે કંઈ કપડાં લેવાના હોય એવું બધું મળી રહે છે.
બરાબર.
હ મોબાઈલના કવર છે કે એનું હોલ પેલું શું કહેવાય એને હેડફોન છે. કે એવું છે, કાંઈ હોય એ બધું તમને મળી રહે છે ઇઝીલી. મોટી વસ્તુ તમારે લેવી હોય સારી બ્રાન્ડેડને એવું તો એની માટે તો તમારે બહાર જ જવું પડે છે. અહીંયા તમને શું છે. આ નાની માર્કેટ હોય ને તમારી બધી નાના મોટા કપડાં છે મસ્ત રેગ્યુલર પહેરવાનાં કે ક્યારેક કોઈને ગિફ્ટમાં એક બે પહેરા ફમ હોય તો એવું બધું તમને મળી રહે છે. બ્રેસલેટ છે, બંગડીઓ છે. બધી જ કટલેરીને આઇટમ કપડાં એવું બધું તો તમને નજીકની માર્કેટમાંથી મળી રહી છે.
તમારી સાથે લોકલ માર્કેટ વિશે બધી માહિતી ઘણી મેળવી ઘણો આનંદ થયો વાત કરીને. ફરી વાર પાછા મળીશું આપડે.
ઠીક છે ચાલ આવજો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.